હલો, મિત્ર મારો અવાજ આવી રહ્યો છે.
હા તમારો અવાજ આવી રહ્યો છે.
હા તો અત્યારે તમે કઈક કામમાં છો કે ફ્રી બેસેલા છો.
હું અત્યારે જસ્ટ જમીને બેઠેલો છું અત્યારે ફ્રીજ છું.
હા તમે ભણવામાં કેવું ચાલી રહ્યું છે તમારું સ્ટડી
તો સારું ચાલી રહ્યું છે. તો રોજે કોલેજ તો જતો નથી અમુક વાર અઠવાડિયામાં ચારેક દિવસ એવું જઈએ છીએ.
તમે હોસ્ટેલ માંથી જાઓ છો કે ઘરેથી,
હું હોસ્ટેલ માંથી કોલેજ જાઉ છું.
હમ,
તમારી કોલેજ લાઈફ કેવી ચાલે છે?
હમ્મ, ત ઈ સેલ પણ અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ અને એક બે દિવસ નથી પણ જતાં. એવું જ ચાલી રહ્યું છે અમારું પણ કોલેજ લાઈફ. તો અત્યારે તમે એમ તો ફ્રી જ હશોને વાત કરવા માટે?
હા અત્યારે હું ફ્રી જ છું.
હા તો અત્યારે આપણેે હવે બંને કોલેજ જ કરી રહ્યા છીએ. તો આપણી કોલેજ લાઈફ વિશે આપણે થોડીક જુની યાદોને એવી તાજા કરીએ. તો એના વિશે ચર્ચા કરવા માટે તમે ઈન્ટરેસ્ટેડ છો ને?
હા હું ઈ ઈન્સ્ટસ્ટ ધરાવું છું.
હા તો એમ જોવા જઈએ તો આપડે બાળપણથી કોલેજના સપનાં જોઈતા હોઈએ છીએ કારણ કે જયારે આપણે એમાં છઠ્ઠા સાતમાં કાતો દસમાં ધોરણમાં આવીએ છીએ. ત્યારે આપણે કોલેજ લાઈફ વિશે સાંભળતાં હોઈએ છીએ. કે કોલેજ લાઈફ એક મજાની લાઈફ હોય છે ત્યાં વ ધારે એક નોટ લઈને જઈએ ને આપણે સાંભળતા હોય એટલે આપણને પણ ઈચ્છા થઈ જાય કે ક્યારે આપણે દસમું, બારમું ધોરણ પતાવશું અને ક્યારે આપણે પણ કોલેજમાં જશું અને આવી મજા કરશું. તો એવા આપણને વિચાર આવતા હોય છે. તો એવી જ વિચારથી હું પણ આવ્યો હતો. અને ઘણાં બધાં સપના લઈને પણ આવ્યો હતો કોલેજમાં. જ્યારે મ સ્ટાર્ટિંગમાં હું કોલેજ આવ્યો તો તમને એમ હોસ્ટેલ ચાલુ ન હતી એટલે અમે ઈન્સ્ટા ટિન્ગમાં પીજીમાં રહેતાં હતાં અને ત્યારે તો એમ કોલેજમાં આપણને કોઈ ઓળખતું પણ ના હોય એટલે ખૂબ જ અજીબ જેવું લાગતું હતું ક્લાસરૂમમાં પણ. પણ એમ ધીરે ધીરે એક તઠવાડિયું જેવું થયું અને એક બે જણ ઓળખતાં ગયાં એમ ધીરે-ધીરે બધાં ઓળખવા જેવા લાગ્યાં. એટલે પછી ક્લાસમાં પણ ગમવા લાગ્યું. અને હે હોસ્ટેલમાં પણ થોડાક જણા ઓળખવા લાગ્યા એટલે ત્યાં પણ મજા આવી કારણ કે અમે પી જી માંથી વધારે દિવસ નહીં માત્ર અઠવાડિયું જેવું પીજીમાં રહ્યા હતાં ને પછી હોસ્ટેલ ચાલુ થઈ ગઈ હતી એટલે હોસ્ટેલમાં આવી ગયાં હતાં તો હોસ્ટેલમાં આવીને તો વધારે એમ સારું જેવું લાગ્યું કારણ કે પી જી માં રહેતા હતાં ત્યારે જાતે જ ખાવાનું પણ બનાવવાનું હોય અને ટાઈમ પણ સારો એવો ન મળી રહેતો હતો. પણ જ્યારે હોસ્ટેલમાં આવ્યા તો જમવાનું ને બધું તૈયાર મળતું હોય છે. એટલે ઘણો બધો સમય પણ મળી રહે છે. એમ તો મારું ઘર જે છે તે ગામડામાં છે. અને ત્યાંથી દૂર હું કોલેજ માટે આવી રહ્યો છું તો ટ્રાવેલિંગ પણ મારે ઘણું બધું કરવા પડે છે. કારણ કે ઘરથી હું બસમાં આવું છું ત્યાર પછી એ ટ્રેનમાં આવું છું અને ત્યાંથી પાછું રિક્ષામાં હોસ્ટેલ સુધી આવું છું. તો એક ઘણું બધું ટ્રાવેલિંગ પણ કરીને હું આવતો હોઉં છું તો એક ટ્રાવેલિંગનો પણ કારણ કે ટ્રાવલિંગ કરી જ ન હતી અહ નાની નાની ટ્રાવેલિંગ જ ફેરી હતી આ ત્યારથી અભી ટ્રાવેલિંગ કરી તો ટ્રાવેલિંગ ન પણ મને ઘણો બધો અનુભવ મળ્યો અને કોલેજ નો અને હોસ્ટેલ નો પણ એમ તો ઘણી બધી વાતો છે પણ તમે કઈક એના વિશે તમારો અનુભવ એક્સપિરિયન્સ કઈ કહેવા માગો છો?
હા, હું પણ ગામડા માંથી જ આવું છું એટલે મારે પણ કોલેજ જવા માટે હોસ્ટેલ હોસ્ટેલમાં જ રહ્યો છું. આમ તો મારું ગામ હોસ્ટેલથી ખૂબ દૂર છે એટલે હું પણ તમારી જેમ જ ટ્રેનમાં આવું છું તો હોસ્ટેલ હોસ્ટેલ લાઈફ કઈ કઈ અલગ જ છે. જયારે આપણે શાળા માં હતા ત્યારે આપણે બહુ બધા ચોપડાઓ લઈ જતા હતા અને નોટબુક વગેરે એક સાથે લઈ જતા હતા જારે આપણે કોલેજમાં જઈએ છે ત્યારે તમે પણ સાચો એક બેચ નોટબુકો લઈ ચાથી હોય છો તો કોલેજ લાઈફ કઈ અલગ જ છે.
સ્કૂલ સ્કૂલ લાઈફ કરતા કોલેજ લાઈફ કઈ અલગ જ જુદી પડે છે. મને તો કોલેજ લાઈફ કરતા સ્કૂલ લાઈફ બહુ ગમતી હતી કારણ કે તે સમયમાં આપણે ઘરેથી જ રહેતા હતા ન તો પરિવારથી દૂર રહેતા હતા એટલે મને તો સ્કૂલ લાઈફ જ ગમતી જય્યારે હું કોલેજમાં આવ્યો ત્યારે ગરતી આવવાનું મારું તો મન જ ન હતું કારણ કે પરિવાર જોડે રહીને પછી પાછું. પ અ પરિવારથી દૂર થવું એ મારા માટે ખુબ અઘરું હતું ત્યારે હું પેલી વાર હોસ્ટેલમાં આવ્યો અહિયા કોલેજની ત્યારે આવ્યો ત્યારે મને તો પેલા દિવસે તો ગમતું જ નો તું પરંતુ બે દિવસ પછી મારા મિત્રો આવ્યા અને બીજા પણ મિત્રો બની ગયા એટલે પછી રેવાની મજા આવી અને કોલેજમાં પણ તેવું જ પેલા તો કોઈ ઓળખતું ન હતું એટલે કોલેજમાં જવાનું પણ ગમતું ન હતું પછી ધીરે ધીરે કે એ લોકો જોડે જવાનું ચાલુ કર્યું અને હવે એમ તો અઠવાડિયામાં ત્રણ ત્રણ ચાર દિવસ કોલેજમાં જ જાઉ છું અને તા ન પ્રોફેસર નુ એક્સપીરયન્સ લે શું તો તમે કઈ આગળ જવા માંગશો
વાત કરી સ્કૂલ અ લાઈફ ખુબ જ તે તો ગમતી હતી કારણ કે સ્કૂલમાં જયારે આપણે હોઈએ છીએ ત્યારે આપણો આખો એક ક્લાસ જે હોય તે આખો ક્લાસ આપણો મિત્ર હોય છે. ત્યાં આપણને બધા જ ઓળખતા હોય છે. બધા ટીચરો પણ ઓળખતા હોઈએ છીએ. એટલે ત્યાં આપણને સારી રીતના મસ્તી પણ કરતા હોઈએ. અને મજા પણ આવતી હોય છે. તો સ્કૂલ લાઈફ તો એમ જોવા જઈએ તો સારી જ હોય છે, કોલેજ લાઈફ કરતા. કારણ કે ત્યાં આપણને મગજ પર એટલું બધું ભાર પણ ના હોય. જયારે હવે કોલેજ લાઈફ વિશે વાત કરીએ. તો આપણે ઘણું બધું વિચારવા પણ પડે છે અહીં આવીને. તો એ તો વાત ખરી જ છે તમારે કે સ્કૂલ લાઈફ એક સારી એવી હોય છે. જે આપણને ગમ તી હોય છે. એ મને પણ એમ તો ખુબ જ ગમે છે. પણ હવે કોલેજમાં આવી ગયા છે તો એના વિશે થોડી એમ વાત કરીએ. તો કોલેજમાં આવીને ઘણા બધા એવા અનુભવો મળ્યા. એમાં સૌથી પહેલો જે મારો અનુભવ હતો તે પીજીમાં રહેવાનો હતો. કારણ કે મેં ક્યારેય જીવનમાં જમવાનું નહી બનાવ્યું હતું. તો પીજી માં આવીને જાતે જ્યારે જમવાનું બનાવાનું હોય એમ તો એટલે તે કરી દેતા હતા જમવાનું ને એવું બનાવવાનું એટલે એટલું કઈ અઘરું પણ ન પડ્યું પણ જો એ ફ્રેન્ડસ નહી રહેતે તો એક અ વધારે જ મુસીબત વાળી બાબત હતી, તો ત્યાં એક ઘણો બધો એક્સપિરિયન્સ પણ મળ્યો માત્ર અઠવાડિયાના દિવસોમાં અને એ પીજીની લાઈફ અને હોસ્ટેલની લાઈફ વિશે એમ જોવા જઈએ તો આપણને એમ પીજીની લાઈફમાં જયારે આપણે પીજીમાં રહેેતા હોય. ત્યારે એક જીવન જીવવા માટે ઘણો બધો એક્સપિરિયન્સ મળતો હોય છે. પણ જો વાંચવા વાંચવું હોય આપણે તો એના માટે આપણને વધારે સમય નહીં મળે, હોસ્ટેલમાં આપણને ઘણો બધો સમય મળી રહે છે. તો એક હોસ્ટેલ નો બેનિફિટ આપણે કહી શકીએ. અને બીલ જોઈએ તો આપણે જ્યારે અ ધોરણ બારમાં સુધી ભણીએ જ એ ત્યારે એમાં આપડે વધારે દૂર ભણવા જતા નથી. આપડી સ્કૂલો એમ થોડી નજીકમાં હોય છે. ત્યારે આપણને અનુભવ પણ ઓછા થયા હોય છે. જયારે આપણે દૂરની કોલેજોમાં જઈએ છીએ. ત્યારે આપણે લાંબુ ટ્રાવેલિંગ કરીને જઈએ છીએ તો એ ટ્રાવેલિંગ દરમિયાન પણ આપણને ઘણા બધા અનુભવો થતા હોય છે. જેમ કે આપે બડે બસ માં કે ટ્રેનમાં જતા હોય. તો ત્યાંથી આપણને ઘણી બધી વસ્તુઓ પણ જોવા મળે છે અને જે નવા નવા લોકો સાથે આપણે ડેલી મળવાનું હોય તો એમની સાથે વાત કરવાનો પણ આપણને અનુભવ મળી રહે છે. અને કોલેજમાં આવી ગયા બાદ હવે આપણા મિત્રો જયારે બની જાય છે. ત્યારે આપણે એમની સાથે ફરવા પણ જઈએ છીએ. નજીક ના સ્થળો પર તો આપણે એ પણ ઘણી બધી અને હોસ્ટેલમાં એમ રહીએ આપણે હોસ્ટેલમાં બીજા વિદ્યાર્થીઓ સાથે કેવી રીતના રહેવું એમની સાથે એ કેવી રીતના વાત કરવુ, એ પણ ઘણા બધા અનુભવો થતા હોય છે. તો એમ જોવા જઈએ તો કોલેજની લાઈફ વિશે આપણે વાતો કરીએ તો એમ જિંદગીમાં આગળ જીવવા માટે ઘણા બધા અનુભવો થયા છે. અને અહિયાં આવીને ઘણું બધું શીખવાનું પણ મળ્યું છે, તમને પણ એમ થયા હશે ને કોલેજમાં આવ્યા બાદ
અ હ
તો એમ આપડે ઘણી વખત બીડી પીતો. હમ તો એમાં આપણેે ઘણી બધી વાતો કરી દીધી છે. કોલેજ લાઈફ વિશે અને આપણી જૂની જિંદગી વિશે તો હવે અંતે હું એટલું જ કહીશ કોલેજમાં આવીને આપણે એમ તો ઘણા બધા એક્સપિરયન્સ કર્યા છે અને હજુ પણ ભણવાનું ચાલુ છે. તો હજુ પણ આપણને આગળ જતા ઘણા બધા એક્સપિરિયન્સ મળશે, તો અમે અંતે હું વિરામ લેવા માંગુ છું. તમે જે તમારો કિંમતી સમય આપ્યો ચર્ચા કરવા માટે એના બદલ તમારો ખૂબ ખુબ આભાર અને તમારી સાથે વાતો કરીને ખુબ જ સારું લાગ્યું મને.
મને પણ તમારી સાથે વાતો કરીને ખુબ જ સારું લાગ્યું અને વધું જાણવાનું મળ્યું તે બદલ તમારો પણ ખુબ ખુબ આભાર.